હલો,
કેમ છો, કેમ છો, મજામાં ને.
ઓહ હો મજામાં તમે કેમ છો?
બસ મજા છે, બઉ દિવસ પછી યાદ કર્યા ઘણા દિવસથી ગાયબ થઈ ગયા તા ક્યાં હતા?
એ કામ જતો રહેેનો.
બરાબર બરાબર શું ગામમાં કઈ અચાનક કામ પડી ગયું કે કેમ
ના એટલે કામ નોતું પડ્યું અત્યારે શું મારી ત્રણ ચાર એકર ની ખેતી હતી એમે પડેલી હતી તો પછી મેં કીધું કે ત્યાં જઈને આંબાની કલમ રોપી દઉ.
હા-હા બરાબર-બરાબર.
બીજું કાઈ નઈ અત્યારે જોવોને કચ્છમાંથી અત્યારે જ મેં આયું. અરે થાકી ગયેલો છું.
હા હા હા બરાબર કચ્છમાં તો હમણા કામ આ શું હમણાં ખેતીવાડી ચાલે કે શું ચાલે છે.
અત્યારે તો એની ઘઉં રોપેલા છે.
હા હા બરાબર બરાબર. કેવું ચાલે છે કામકાજ? કેવી છે ખેતીવાડી ત્યાં?
એમ ખેતીવાડી એમ સારું છે, આપે એમ ધંધાનું ઐયા એનો ધંધો જોઈને ખેતી જોઈ તો આપડ એમ સારો ખેતી પડે.
બરાબર બરા આમા હલો.
શું
તમારો અવાજ બહુ કપાય છે નેટવર્ક ઈસ્યુ છે.
હા નેટવર્ક ઇસ્યૂ આવતું હોય છે.
હા એક કામ કરો ને ફોરજી ફાઈવજી માંથી ફોરજી કરી દો ને તમારું એટલે શું છે સ્ટેબલ નેટવર્ક રહેે તો એમાં વોઈસ સારો આવે.
હા તો બે મિનીટ ચાલુ રાખો ને કરી આપ
હા મેં આગળ તમને સમજાવ્યું તું ને એ રીતે કરી દઉં.
બીજું કયો શાંતિ?
બસ શાંતિ છે ચાલ્યા રાખે હવે અહિયાં તો ધંધામાં લાગ્યા રહીએ આખો દિવસ હમણાં તો યુદ્ધની પરિસ્થિતિના લીધે ધંધાને ઘણી અસર થાય છે તો શું કરીએ જે બધાનું થાય છે તે આપણું થશે.
હા તે વાત સાચી.
ને બીજું કે ખેતીમાં પણ હમણાં યુદ્ધની પરિસ્થિતિને લીધે અસર તો ખરી છે હું હમણાં બારગામ ગયો હતો મારા સંબંધીને ત્યાં ત્યાં શું છે એમને ચણા નો પાક લીધો હતો પેલા કાબુલી ચણા આ વ્યક્તિનો ત્રીજુ જે કે એમને જે ભાવ જોઈતો હતો તે હમણાં મળતો નથી કારણ કે પેલું વોર ના લીધે બંધ થઈ ગઈ છે એક્સપોર્ટ અને ભાવ ઘણા બધા ડાઉન જતા રહ્યા છે એટલે એમને જે ખર્ચો હતો એનાથી બી બહુ ઓછો ભાવ છે હાલમાં.
ખેતી આપની એને દાડમને લગભગ એ એસીથી નેવું એકડેમાં આપણે ડાડમ રોપેલા છે. ને બહું સારું છે કામ જો તો બઉુ સવા આટલા બધા ધંધા જોયા મેં આટલે મારા જિંદગીમાં પણ આવા જેવો ધંધો મેં નથી જોએ
બરાબર બરાબર એટલે ફ્રૂટ ના ધંધામાં ઘણું સારું છે ફ્રૂટમાં તો શું છે કે હવે આપડે સમજો કે એક્સપોર્ટ ના કરીએ ને તો પણ આપડા અહીિયાયા લોકલ બજારમાં એટલે કે આપડા ભારતમાં વેચાય જાય પણ અમુક શું છે કે હવે આ ચણા છે તો એ આપણા અહીં વપરાય વપરાયને કેટલું વપરાય એટલે એક્સપોર્ટ થાય ત્યાં શું છે કે એનો યુઝ દવા બનાવવામાં એમાં થાય છે પઉડર બનાવવામાં એમાં તો એ રીતે એક્સપોર્ટ થાય છે પણ એક્સપોર્ટ હમણાં બંધ છે તો એનો શું છે ભાવ ઘણો બધો ડાઉન છે ને એના લીધે બહ તકલીફો છે ખેડૂતોને.
એક્સપોર્ટ થતું છે પણ બહ ઓછું થતું છે હવે ડીલે હોય ને એ લોકો એ માલ સ્ટોપ નાખે એપઅત્યારે નથી જોતા એમ એમ પછી એ કે આટલો ભાવ મળશે એમ કને સ્ટોક કરી રાખી દે પાછું પછી એ લોકો ત્યાં વેચે એટલે ખેડૂતેને નહી મળે ભાવું છે.
ના વાત બરાબર અને બીજું હું ગયો હતો ત્યાં તો ખેતીમાં બીજું શું છે કે હવે એમના જે રેગ્યુલર વેપારી છે ત્યાંથી એ લોકો મતલબ બિયારણ લેતા હતા એ બીજું એમનું ખાતરની બધું લેતા હતા તો એમને કીધું કે હમણાં ભાવ વધવાનો છે થોડાક દિવસોમાં એમણે હાલમાંથી જ સ્ટોક કરીને રાખી દીધું હવે એમને એ વસ્તુ હમણાં તો મળતી પણ નથી જે ખાતર લેવા જાય છે પણ એ વસ્તુના ભાવ એટલા બધા વધી ગયા છે. એ વાત જવા દો.
હમમ. પણ અહીં શું છે કે અત્યારે ો કરીને રાખીએ અને પછી વધારે ભાવથી વેચીએ.
હા એ વાત તો છે ને તમારી ખરી વાત છે. આમાં શું છે કે ખેડૂતોને તકલીફ થાય હવે ખેડૂતો જેટલું મોંઘુ થશે એટલું જ માર્કેટમાં વસ્તુ એ લોકો મોંઘી વેચવાના, મોંઘી વેચવાના તો આપણે ધંધાવાળા અમે છીએ કે બીજા નોકરીયાત વર્ગ. હવે ખાવા તો જોઈશે અને ખાવા વગર ચાલશે નહીં. એટલે એ અનાજ મોંઘુ થવાનું, અનાજ મોંઘુ થશે તો પછી બીજી બધી વસ્તુઓ પણ મોંઘી થશે. એ આપડો પાયો છે એક જાતનો.
આવશે. જૈવિકરણ વસ્તુ છે જે ફળ
આમાં તમારો અવાજ બહુ કપાય છે જરા પણ નથી સંભળાતું. હલો.
હલો
તમારો અવાજ બહુ કપાય છે.
હલો. હવે આવતો છે બરાબર?
હા. હા, હવે હમણાં બરાબર સંભળાયું.
હા હા એટલે નેટવર્ક ઈશુ આવતો હશે વચ્ચે વચ્ચે.
હા. એટલે હમણાં બે દિવસથી શું છે પવન એકદમ ફૂલ જોરમાં ફોંકાય છે ને એટલે નેટવર્ક નો ઈસ્યુ અમારે અહિંયા વાઈફાઈ છે એટલે થોડું સ્ટેબલ આવે નેટવર્ક ચાલ્યા રાખે.
મારા જોડે વાઇફાઇ નથી ને એટલે મને થોડું પ્રોબ્લેમ કરાવે.
હા એ ગામડામાં શું છે કે ખેતી ના ઈલાકામાં થોડું એ સર્વિસ નો અભાવ રે, પણ હવે તો ઘણું સારું થઈ ગયું છે કે ગામડાઓમાં પણ આ નેટવર્ક ના ઈસ્યુ ઓછા થઈ ગયા છે. હું અમારા ગામ જાઉં છું ત્યારે પેલા તો ખાલી એક જ બી ચેનલ નું નેટવર્ક પકડાતું, પણ હાલના સમયમાં તમે જીઓનું નેટવર્ક છે, વડાફોનના જે ઘણા બધા એ લોકો ના ટાવર આવી ગયા ને ઘણું સુધરી ગયું છે કામકાજ.
હા એજ અત્યારે એની ગામડામાં કઈ બીજું પ્રોબ્લેમ નથી. પેલા શું હતું કે એક જ ટાવર આવતું ને એ ખાલી કોલ કરી શકો એટલું જ હતું, પણ હવે આ જીઓ વાળા એની ગામે ગામે ટાવર નાખેલા છે. એનામાં ડેટા મળતું છે, બધું મળતું છે, તો બઉુ સારું થયેલું છે. ક્યાંક
હા ઘણું સારું છે. વાત સાચી છે. બીજું શું કેવું છું, ખેતીમાં કેવું છે? આ વખતે પાક સારો નીકળે એવું લાગે છે તમને?
હ ખેતીમાં હવે મેં દાડમનું કરતો છે. એનામાં મને બહુ સારો પ્રોફિટ મળતું છે અને બહુ સારું કામ ચાલતું છે. એનું એક્સપોર્ટના લીધે બહુ સારું છે, ને અત્યારે શું એક્સપોર્ટ બંધ છે ને તો થોડું ઘણું એનામાં ડીમ આવેલું છે પણ દાડમ જેવું મેં ધંધો જોયો નથી ને બહુ જ સારો ધંધો છે.
બરાબર બરાબર. ને બીજું કે એટલે આ કઈ રીતે મતલબ એની પ્રોસેસ શું હોય? એના મતલબ બિયારણમાંથી ઉગે છે કે પછી નર્સરી માંથી છોડવા કે એવું કઈ લાવવું પડે એનાથી ઉગે આ વસ્તુ?
ના ના આ તમે બે રીતે કરી શકો એના બિયારણા આવે ને છોડવા આવે. હવે જો તમે છોડવા લાવો તો બહુ સારું પડે તો શું હોય એની ગ્રોથ વધી જાય કારણ કે મેન પાયો જ એની નર્સી વાળા નર્સરી વાળા બનાવીને આપેલો હોય તો હવે શું છે કે પછી એને ઉપર ચડવું જો
પાછો કપાઈ ગયો સાહેબ તમારો અવાજ. હા પાછો કપાઈ ગયો અવાજ. હવે આવ્યો.
કેમ થતું હા હા. હમ બરોબર એટલે હવે આ આવી રીતે એની અમે ખેતી કરતા છે. મેં તો બહાર જ રહું કારણ કે અમારી મેનેજમેન્ટ ટીમ જ હાચવે. મારેતો શહેરમાં જ વધારે રેવાનું હોય કારણ કે ત્યાં બધી ફેક્ટરીમાં આપણું કામ હોય.
હા બરાબર છે ને બીજું કે એટલે આમાં પછી ખાતર પાણી કે એ રીતે નિયમિતપણે દવાઓ છાંટવી પડતી હશે ને નહીંતો ફળ બગડી જાય.
હા એટલે એનામાં શું હોય કે નેચરલ દવા આવેને, ગઉ મૂતર આવે કે પછી એનું ખાતર આવે સફેદ એનામાં શું હોય કે એ આપણે એની પાણી જયારે આપી ને એને ત્યારે એને એના નાખી દેવાનું, હવે આ એક આપણે છોડવો કે જે વાયુ તે એની અંદર વીસ વર્ષ ચાલે તા સુધી એને વાંધો જ નહીં કરાવે.
બરાબર એટલે પંદર વીસ વર્ષ સુધી છોડવો ફળ આપ્યા રાખે. પણ એને નાને થી મોટું થતા કેટલા ટાઈમ માં એ ફળ આપે? મતલબ ત્રણ-ચાર વર્ષે આપે કે?
ના ના ના. એક દોઢ વર્ષમાં એને એનું ફળ આપવાનું ચાલુ થઈ જાય. સારું ફળ આપવાનું થઈ જાય એનું.
સરસ સરસ એટલે પછી સમજો ને દોઢ વર્ષ પછી એ પંદર વર્ષ સુધી આપણને ફળ આપે એટલે ઈન્વેસ્ટમેન્ટ સારું છે, વન ટાઈમ. પછી તો આપણે ખાલી દવા અને ખાતરની મતલબ જે હોય પ્રોસેસ એ કરવી પડે.
હા હવે તમે જુવઓ કે અમે એસી ધે નેવું ખળમા આપે આજ વાવેલું છે દાડમ ને એનું અમારું રિઝલ્ટ હતું એ મને એક વર્ષમાં જ મળી ગયું જયારે એનું ફળ આપવાનું ચાલુ કર્યું ને ઈયરમાં જ મને રિઝલ્ટ મળી ગયું પછી એની મારો નફો જ હોય. નફો જ છે.
હા હા બરાબર, એટલે અમારે હું ગ્યો તો ને હમણાં જે સંબંધી ને ત્યાં ત્યાં દાડમ હતા એ લોકો કોઈ એક જણા ને મેં પૂછ્યું કર્યા હતા ભાઈ તે ત્યાં શું પ્રોબ્લમ હતો દાડમ થાય ખરા મોટા થાય પણ એની અંદર છે ને જે ફળ એના જે દાણા લા લાલ થવા જોઈએ ને તે ના થાય એકદમ અંદર આખું વહાઈટ જ રહી જાય.
એને શું આવે કે એને એની બરાબર તડકો જોઈએ, પાણી જોઈએ. પછી એને જે દવા લાગતી હોય યુરિયા ખાતર આ તે બધું એની ટાઈમ ટુ ટાઈમ મળવું જોઈએ. હવે એનામાં શું છે કે આ સમય પાણી મળ્યું ને તો એના બે થી ત્રણ દિવસ પછી જ બીજું પાણી આપવાનું. રોજે રોજે પાણી નહી આપવાનું એનામાં શું હોય કે ફળમાં થોડુંક વ્યવસ્થિત આવે ને કલર એનો સારો દેખાય એમ ને અંદર પાણી હોય રસ ભરેલો આવે.
બરાબર બરાબર એ તો વાત તમારી સાચી ખેતીમાં તો તમને સારું એવું નોલેજ છે. પછી નિરાતે મળશુ ત્યારે સારી રીતે વાત કરશું.
ચોક્કસ ચોક્કસ આવાનુ થાય ત્યારે આવજો આપડે એ ફાર્મ પર જશું આપ
હા ભલે ભલે અને તમારું પેલું નેટવર્ક વાળું થોડું રિઝોલ્વ કરી દો ને ફોરજી કરી દો તો શું છે વાત કરવામાં સરળ થાય.
ના મે ફોરજી કરી નાખ્યું, પણ હવે ખબર નઇ કેવી રીતે ઈસુ આવતો છે હશે હવે જગ્યા જગ્યામાં ફરક હયશે.
હા હારું ચાલો
અ ઠીક છે ઠીક છે આવો તારે મને કોણ લાગ્યો તમે તમને લેવા આવી
હા